હા શું કરો છો?
કશું નહી બેઠા જતા તમે શું કરો?
બસ બેટા જ હતા હા જ દીધી- -
હમ. જો આજકાલ છોકરીઓનું મહત્વ- - બેટી બચાવો અભિયાન શરૂુ કર્યા છે સરકારે- - છોકરીઓને પેલા જમાનામાં શું કરતા બધા- - છોકરી થતી ને એટલે નિરાશ થઈ જતા એમને એવું હતું કે કુલ નું અજવાળું કોણ કરે- - છોકરા જ કરી શકે એટલે છોક- - છોકરી થતી એટલે એ લોકો શું કરતા એ લોકોને દૂધ પીતી કરીનેખતા- - દૂધ પીતી ન મતલબ શું હોય કે ગરમ ગરમ ઉકાળેલું દૂધ હોય ને- - આમાં જે નવજાત જો છોકરી હોય- - એ બાળકીને પોતાના ઘરના ખુદ જ એને પોતાના મોતના મુખમાં મૂકી દેતા- - એટલે એ છોકરીને દૂધ ના કઢાઈ હોય ને એના અંદર નાખી અને છોકરી મરી જતી- - એટલે આવું બધું કરતા એટલે બેટી છોકરીઓ માટે આવું બધું ના કરવું જોએ. પ્રથા પછી ધીરે ધીરે જે રાજાારામ મોહન રાય હતા- - એમને બધું આ સુધારો લાવ્યો સમાજમાં- - કે છોકરીઓને હોયને શિક્ષણ આપો તમે- - શિક્ષણ આપો દૂધ પીતી ના કરવી જોઈએ હા- - પછી પેલા શું કરતા પેલાના જમાનામાં? છોકરી કુક તો મારી નાખતા ને કૂક રાખતા એટલે નાની છોકરીઓને લગ્ન કરાવ દેતા- - એટલે આ જમાના માં નાની છોકરીઓને લગ્ન કરાવાય નહી
સાચી વાત
હ કારણ કે એમને શું હોય- - પેલા આપણા જે જન્મથી મોટી કરી હોય એને ભણાઈ લિખાઈને હોશિયાર ભણાવો- - પોતાના પગ ઉપર ઊભી રે પછી પરહેણાવો એ ચાલે તમે ના- - પણ થી તમે મૂકી દવ આગળ જને- - એમને કેવું ભવિષ્ય થાય એ કોના હાથમાં- -
સાચી વાત અને દીકરી તો ઘર રોનક છે, અને- - કૂલ ના ભવિષ્ય ભવિષ્ય છે, ક્યા નને કે દીકરો તો એક કુલ ને રોશન કરે અને દીકરી દો દો કુલને રોશન કરે છે.
હા એટલે એમાં કહેવત પણ છે, ને કે છોકરો એક કુલનો અજવાળું કરે છે, અને છોકરીઓ છે, હોય ને એ બે કુળને લઈને ચાલતી હોય છે. કે બે કુલ ન અજવારું કરે છે, એમને સાસુ અને પિયર એ બંનેને સાચવતી હોય છે, બંનેને સરખું જ મહત્વ આપતી હોય છે. જો છોકરીઓ જ ના હોય ને તો, આ ધરતી એને નાશ થઈ જાય નાશ કારણ કે પોતાની જન્મ દેનારી માં એ માં પણ કોણ છે? એક માં બનવા પહેલા એક સ્ત્રી છે, સ્ત્રી
હા સાચી વાત જે સમય દીકરી નો આદર સત્કાર કરે છે, ને
અને હેલો જે દીકરી હોય છે, ને દીકરી એ લક્ષ્મી નો રૂપ માન્યો જાય છે. અને જે માણસ અને જે પરિવાર જે સમાજ જે છોકરી ન મહત્વ મતલબ છોકરીને આદર સન્માન આપતા હોય ને એનું તો જીવન પાર થઈ જાય છે.
સા સરારસ
એટલે છોકરીઓને શું આગળ આપણેે મોટી કરો પણ એને સારા સંસ્કાર આપો ભણાવો હોશિયાર બનાાવો પછી જ એના લગ્ન વશે વિચારવાનું.
તમારે કેટલી છોકરી
મારે એક જ છોકરી છે.
હા સારું
હા એટલે મારે પણ એક જ છોકરી છે, આપડે લોકો શું ક છોકરા માટે આટલી છોકરી
હેલો હેલો.
એ બધાનું ચાલેને પણ એ બીજાનું ભલ જોતી હોય છે, છોકરીઓ ના હવે તો છોકરીઓ કેટલી બધી આગળ વધી ગઈ છે.
હા આજકાલ તો બધી જગ્યા છોકરીઓ આગળ વધી ગઈ છોકરા ના સા સાથે સાથે છોકરીઓ બી આગળ વધી ગઈ
જેટલા છોકરાના પેલા એમ તો છોકરાની બરાબર છોકરી એ ના કરી શકે એ પણ થોડા સમય એવો આવશે ને છોકરા તો પાછળ રહેશે હવે આંતરિક્ષ ઉપર પણ છોકરીઓ જાય છે ચાંદ ઉપર પણ છોકરીઓ ગઈ છે હ ટ્રેન પણ છોકરીઓ ચલાઈ શકે છે પાયલોટ પણ છોકરીઓ છે હવે શું કામ નથી જે છોકરીઓ નથી કરી શકતી આજની જનરેશનમાં છોકરીઓ માટે એવું કોઈ કામ નથી જે એ ખુદ ના કરી શકે ડોક્ટર વકીલ તમે જે લોકો જે જગ્યા જાાવ ત્યાં છોકરી હશે જ હવે તો પેટ્રોલ પંપ ઉપર પણ છોકરીઓની જગ્યા થઈ ગઈ છે જે સામાન્ય નોકરી હોય છે
સાચી વાત અને છોકરી ઘણા ઘણા બધા રિશ્તા નિભાવે છે બે હેલો અવાજ આવે છે
હા આવે છે છોકરી હોય છે ને એ બહ બધા રિશ્તા નિભાવતી હોય છે હમ બેન માતા પુત્રી દેરાણી જેઠાણી નણદ એ બધા બનવાના પહેલા એ કોણ હોય છે સ્ત્રી હોય છે એ સ્સ્ત્રી હતી છોકરી હતી એટલે એને બધા દરજ્જા મળ્યા એ માણસ ને એક દિવસ કહો કે તમે ઓફિસ ના જતા અને ઘરનું કામ કરો હ ઘરનું કામ પણ કરવાનું બધને ઘર પણ સંભાળવાનું છોકરાને પણ સાચવવાના કોઈ આવે માનવ નનું બ સાચવવાનું બધું કરો એટલે આદમી માટે ડિફિકલ્ટ ટાસ્ક થઈ જાય એ લોકો ત આવ શકે
સાચી વાત હમ
એ કશું ના કરી શકે એ ખાલી માણસ હોય બધા કે છે ને માણસ બહાર નું કમાવું માણસ બહાર જ કમાઈ શકે છે જો છોકરીઓની બરાબરી માણસ કોઈ દિવસ ના કરી શકે કેમકે છોકરો છોક છોકરી બધા કે બરાબર બરાબર નથી ને હવે તો છોકરીઓ આગળ વધી ગઈ છે
સાચી
ને હવે બધા આજ લગ્ન કરે છે દહેજ માંગે છે ને પણ હવે જે છોકરીઓ ખુદ એટલી બધી કમાવે ને સક્ષમ થઈ ગઈ છે છોકરાને ઉભો ઉભો ખરીદી નાખે તો દહીજ ની તો વાત જ
ના શવાય હા અને છોકરા અને છોકરી બધાને એક સમાન આદર અને સત્કાર જોઈએ
હા હવે તો સરક પણ ઘોષણા કરી નાખી કે છોકરોને છોક નકરી એક સમાજ પેલા તો સરકાર પણ એના ખિલાફ હતી હવે તો સરકાર પણ કે છે કે છોકરીની છોકરી એક સમાન એટલે જો સરકાર પણ આવું કરતો હોય તો આપે સમાજની દ્રષ્ટિ આપણે શું ક આવું કરવાનું કે છોકરો શું છોકરી શું
હેલો
હેલો
હા બોલો અવાજ આવે છે
હા અવાજ આવે છે અને આપણા દેશમાં તો ઘણા વખત સુધી દીકરા અને દીકરીને વચ્ચે ભેદભાવ ખતો હતોું
હા આપણા દેશમાં તો બહ મેં કીધું ને પેલા આપડા સમાજમાં દેશમાં તો પેલા છોકરા છોકરીને બહુ ભેદભાવ થતો છોકરીઓને ઘેરથી બહાર ના મુૂકવા દે ભણાવવાની મને છોકરી છે એટલે ઘરમાં જ રહેવાનું બહાર જવાનું જ નહી
હાછી
એ લોકોને છોકરીને બિચારીને ભણાવતા અનેને ઘરનું કામ કરાવતા બસ અને નાની વયે એ લોકોને શું કરતા પણ એને એને સાસરે મોકલી દેતા એટલે કેટલી છોકરીઓ મળતી એ વખતે નાની નાની ઉંમર માં છોકરીઓને પરિણ દેતા હવે તો મોટી છોકરી થાય ખુદ જ છોકરો છોકરી પસંદ કરીને પછી જ લગ્ન થાય છે કારણ કે ખુદ જ છોકરી ડોક્ટર હોય એટલે છોકરો અનપડ થોડ ના જ હોય છોકરી પછી કે ના અમારે તો વગર અડભણ હશે તો પણ ચાલશે મારે એવું તો ના ચાલે એ જે જે ડિગ્રી જે હોદ્દો ધરાવતી હોય એ પ્રમાણે છોકરો પણ જોઈએ ને ને
સાચી વાત અને ઘણા બધા પરિવારમાં તો દીકરા ને અ ઘણું બધું મહત્વ આપવામાં આવે છે અને છોકરીને બઉુ કમ
હા હજી પણ અમુક અંદર અંદર માણસો છે એ દીકરો એટલે બસ એમનો કુલનો હજુવાળો એટલે છોકરાને એમને એટલું બધું રાખતા હોય એટલે છોકરીઓની અત્યાંર કશુજ કદર ના હોય છુકરી ખાઈ તો શું ને પીએ તોય શું ભણે તો શું ને પણ તમે જોજો ભણવામાં છોકરા કરતા છોકરી જ હોશિયાર હોય છે
સાચી વાત કઈ
એટલા માટે છોકરીઓને શું ભણાવો અને છોકરીઓથી નિરાશ ના થાવો એમ સોચો કે છોકરી બે કુલને તારશે એટલું સોચીને છોકરીને મહત્વ આપો
હા સાચી વાત શિક્ષણ બધાનો અધિકાર છે અને દીકરી ભણશે ને તો પોતાના પરિવારને પણ શિક્ષિત કરે છે
હા કેમકે છોકરી ભણશે તો પોતાના પરિવારને પણ શિક્ષિત કરશે
સાચી વાત ચલો સારું
ઠીક છે